બોલો બોલો
હું ઘરું
કાં નહી બજો અત્ય્યારે તો રૂમે હતો
એવું છે
હમ તમે હમ હું કાઢો છો કે
એવું જુનાગર ને
હા જુનાગઢમાં
હા હું પણ જુનાગતમાં છું હમ આપડે ભાવ ના છે
ભવનાથ સાહેબ હ ત્યાં શું કરો
હમ
ત્યાં ભોનથ બાસ શું કરો તમે અત્યારે
ભાવનાથ બાજુ આમ ફરવા આવ્યા ત રાતના
હા ફરવા આવ એમને ક્યાં રોકાણ ક્યા રોકાણ કઈ બાજ એવું છે
હ આવેાલલે બાકીર
પાણી બસો મજા મજા
એવું છે
હમ તમારે શું ચલે
બસ હ પડે શાંતિ હો
હમ
હ હું ભણવાનું કેવું હલે
ભણવાનું તો સારું ચાલે કે વાંધો ન છે એટલે બધી
એવું છે બોલેજ કે
હા કોલે જમાં
હા ઓ તો શન ર રજા હૈ ને
હા શને શનિવાર આજે તો નથી કાલ રજા છે
હા રવવાની એમ
હા રહીવાન બ્રજે
હમ તો એ વાર કઈ ફરવા ફરવા જવા ને
હા ભવનાથ બસ જવાનો વિચાર છે કાલે હવે બાજુ આવું તો ફોન કરી તને હા એ બાસે આવું તમને ફોન કરું કાલ પાછો
ગના તો બંધ
હા ગીરનાર બંધ છે ને ઓલે નાના છોકરા ને ઓ સિંહ પડી ગયું ને
હા હા
એના લીધે બંધ છે ગીિનાર તો
અવે ગીરના સડવા જયા હતા પા બંધ હતું
હા અહં તો બંધ છે તો અત્યારે તો તમે તો ગિરનાર નઈ સડે
અ ક્યા લઈ વા કે કાલનું પીછું તો કાલે એમ કે કે બંધ છે.
હા એ હઉ છે
હમ
હા તો બે ક પછી પાછ આવજો બીજ શું અત્યારે ફવનાથ ને બધી થોડું થોડું બધી ફરી લવ જટાશંકર ને
હમ રાતાર બાજુ જાય હવે
હા દાતર હા દાતર ખુલ્ું હશે ત્યાં આવીઈ જ
હમ હા
હા
બોલો બોલો બાકી શાંત
હા હો બસ શાંતિ જો અત્યારે તો રૂમે બેઠા બેઠા ફોન જોતો જાય તમારો ફોન આવ્યો હતોને શૈલેષભાઈ ને અત્યારે શું કામશે
હ એવું છે
હમ
શું હલે બાકી તમારા ગામમાં
કઈ નની બસ જો અત્યારે ગામમાં તો સારું વરસાદની વાર જોતા વાવણી થઈ ગઈ હવે
હ પાછ વરસાદ ભાઈ હ વાવામાં અમારે શું માંડવી માંડવી
એવું છે
હા
હા તો ઘર પૂરતી કરો કે વેચવાની ને ખાવાની બે જઈએ
હ બે અમારે ખાવાની ને બેસવાનું બધી થઈ જાય એમાં
એમ છે
હા
હ બાકી માઇન્ડ બ હારી થઈ ગયા પછી
માડ બી થાયમાં ઠીક ઠીક બ એટલું બધું થાય નઈ કેમ કે અમારે પાસેી પાણી બહુ વધી જાય ને જમીન માં એઈ બાજુ હા એટલે ઠીક ઠીક થાય અમારે તો
વર્સા દ સેટ
વરસાદ અત્યારે બે દિવસ થી કઈ નથી ને એટલે પાણી વારવું જોશે કુવામાં છે હા પાછી માંડવીને તો પાણી માંડવીને તો પાણી જોઈએ
હમ
હા
હમણાં થોડાકમ બહુ વરસાદ હતો પછી નો હજી આવ્યો જ નથી નઈ
હા બેગ ની કામણા બહુ વસ્તી ગયો હવે પાું કઈ છેી જ
એવું છે
હા
શું આલે ભ ભણવાનું
ભણવાનું બસ જો સારા માં સારું
એવું છે
હા
હમ
તમે તમે કઈ બાજુ સ્ટડી કઈ બાજુ કર
અમારે જુનાગઢ માં જ
હા શું જુનાગઢમાં હા બાઉ દન ન
મમ્મી એ આગળ ઓ પીકેએમ સાયન્સ કોલેજ આવેલ છે ને હા ્યાં આવું કરું
હા બીએસસી
હા બી. એસ. સી નું બીજું વરહ હોય અમારે
હ બી. એસ. સી નું બીજું વરસ સે એમને હમ સુ મારે બીજું વરસ હસે બી. એસ. સી નું
એવું છે
હા સુ ન્ય ભણવાનું શું કે
તો ભણવાનું હારમ હારુ
ઓકે
એમાં હું છે કે મેં હું કે બાવ દિન માં ફોર્મ ભેર્યું તું
અ હ હ
પણ મને અંયા એડમિશન મેળવ્યું નતુ કે બીજા રાઉન્ડમાં મા ભર્યું તું એટલે પેલા રાઉન્ડ માં જગ્યા હેં ન્યા ફૂલ થઈ ગઈ
અ હા
એટલે પછી યા મને મેળવી
હા એ આવશે
એટલે પછી મારો વિચાર હેને ટ્રાન્સફર લેવાનો હતો
હ
અવે સેને બાઉ દીનમાં માઈક્રો હે નહ એટલે એટલે પછી ચાન્સમાં તો થયું નને એટલે આ પછી તણે તણ વર અહીંયા કરવાનો વિચાર છે હવે
હા બાઉદિનો માઈક્રો નથી હ ઈ છે એટલે યા તો પછી આ તમે બૉટની રાખી લીધું હોત તો થઈ જાત તમાર
હા એટલે મેં પ પેલા પીસ્યું તું ને ત્યારે મને એવું કંઈ કીધું નતું કે માઇક્રો જો એ કે એવું કંઈ
અ હ
જેને મે હમ અઇ અહી રાખી દીધું ને હવે પછી લેવા ગયા ત્યારે એમ કીધું કે એ બાઉલ માં માઈક્રો હે નહી એટલે પછી હું કે ચાર વરહી કાઢવા પઢશે
હા
એટલે ચાર વરહ તો નઈ ખાલી તણ જ વરહ મારે એમ. એસ. સી હું બે વરહ કરી એટલે બાકી હમ હમ ચાર વરહ કર તો તો પછી એમ. એસ. સી એક વરહ થઈ જાત
હા તો ચાર વરસ કર નાખાઈ ને પછી બી. એસ. સી મ સારું ફાવી ગયું હોય તો
હમ હમ
તો પછી હા તો પછી ચાર વર્ષ બી. એસ. સી ના કર નાખે ને એક વર્ષ એમ. એસ. સી નું કર નાખે પછી
હ તમે કઈ હોસ્ટેલ માં રો છો
હું અંયા કાઢવા ચોકડી શ્યામ બોઇઝ હોસ્ટેલ માં
એવું છે અવે બાઉ દિન ની આગળ ઓમ હોસ્ટેલ આવી હેને હમ ન્યા અમાર રેવાનું હ
હા ન્યા સુ જમવાનું શું કે
જમમાંનું બધું હારું હો
હ
ફાવતી હોઈન તો હારુ
હા
તમારે હું છે બાકી
અમારે બસ જો સારામ સારું હો છે જમવાનું ક્યારેક ક્યારેક બગડી જાય બાકીન તો સારામ સારું હોય જમવાનું બધું
એવું છે
રેવાનું આ બહ સારું છે એમ તો
હા હા
કાળવા ચોક બાજુમાં થાય ને એટલે પબ્લિક ને હોય તો મજા આવે રેવાની બાકીને એ બાજુ તો કઈ સીટી જેવું થઈ જાય પબ્લિક હોય ને મજા ન આવે
હા હા એઈ તો હૈ
હા રેવાનુંય સારું છે એમછ જોવાનું બઉ મજા આવે
હમ તમે ક્રીકેટ રમવા જાઓ કે નહીં
હા એમાંરે સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડ છે ને્યા જઈ એ થોડક કલાક બે કલાક હા ઓલી મકબરા જેવી સ્કૂલ નથી?
હા હા હા
હા જો ત્યાં
એમ છે
હા
હા હ
ત્યાં જાય રમવા ક્યારેક ક્યારેક
હમ એક્ઝામ તો હમણાં નઈ હોય ને?
ના એક્ઝામ તો દસમાં મહિનામાં છે મારે
હા હા
હા
દસવા મહિનામાં ને
હા તમારી દસમા મહિનામાં જ હશે?
હા અમારી દસમા મહિનામાં જ હોય
હા તમારે ફક્ત ક નરસિંગ માં તો યુનિવર્સિટી લાગે ને
હા ઈજ લાગે
હા હા તો તો દસમ મહિનામાં જ હોય ના
તો હું કે વિષય ના કારણે રજા રાકી અમી ન્યાં જ આવવાના હતા
હ હા હેરખો વિશે રાખેલી જ તો હાલ જ પેલા
હા એ તો મને પેલા સોખવટ અ નથી કેતી બાકી તો હું તો રાખી જ દેત એમ
હ
એણે. પેલા મને એમ કહી દીધું હોત ને કે માઈક્રો હે નહીઅહિ
હા
તોહુ ન રાખત એમ હમ હવે અહીંયા પછી કીધું તો હવે તો કઈ ન થઈ ને એમ.
હ તમારે કોઈક ફ્રેન્ડ ને પૂછી લેવાની જરૂર હતી પેલા
હમ એટલે પેલા તો આ હું કે જાણીતો હતો નઈિ ને એટલે પછી
આપ આમ બાઉદી માં એસ વાય વાળા કે ટીવાય વાળા ને એને પૂછી લીધું હોત ને કે મા તો હાલ
હા એ ટાઈમે કઈ પુછ્યું નતું નવો નવો હતો એટલે
એ બધું પૂછીને કરાય ને
હમ હાલે આવે બીજું તોોડું
હા હવેતો હાલે એમજ થાય
હમ હું હાલે બાકી
કઈ નઈ બધુ અત્યારે તો મજા મજા તમારે શું કે બાજુ
મારે બસ શાંતિ
હા
હ
હા હાલો તો એક દિવસ ગિરનાર જઈએ પાછા
શરૂું થાય એટલે આપડે જઈ આવીએ બીજું હું
હા એક જઈ ગી ને વરસાદ વરસાદ આ જટશં કર જઈએ
હમણાં વરસાદ હતો પકા ત્રણ દી હાયલો બાકી પછી તો ત ક્યાં પડે છે
હા એટલે જે એમાં ક ઓલું પાણી પાણી કઈ નતું આવ્યું છેટાશંકર એટલે મજા ન આવું પછી હા
મમ્મી ગયા તા એક વાર આટો મારવા પણ એમ કે ખાલી આમ લીલું થયું હતું બાકી ઝાડવા બાળડવા વઈ ગયા નતા ને
ના...
લીલાસમ થાય તો પછી જવાની મજા આવે એમ
ધોધ બોધ પડતો હોય તો મજા આવેને ફરવાની નાહવાનીને બહુ મજા આવે ને
એ જ ને હવે નિરાત ન કક થાય તો પછી જાય ને
હા હવે નિરાત ન વરસાદ વરસાદ આવે્યો તો મજા આવે તોઈ ને
હમ
હા
હું તમારે પેલાશે મરી જેેટી બીટી
ના પેટી વેટી કઈ ન પેલા છે એમ
એવું છે
તમારે હું કે
અમારે એટી તો હે નહી હારું રિઝલ્ટ છે પેલામાં બોતેર હે અને બીજામાં એક્યાસી
એવું છે સારામાં સારું રીઝલ્ટ કેવાય તો તો શું
હાલે હવે
હા
ઓલવ રિઝલ્ટ હારુ આવે એટલે રેડી બાકી હો તો એસ વાય માં ધ્યાન દે
હા સો સૈમ એમ નીકળી જાય આરામથી બસ એટલું ભણું
હમ
હા
તમારે હે કેટી બેટી?
ના એટી બેેટી કઈ છે નઈ.
હમ તો સારું, બાકી પછી એસ વાય માં પાછું આનું એનું બેય ભેગું કરવું પડે.
હા એમ કરવું જ પડે હોય તો બસ'ઔ
હમ, ! હમ બાકી સોમવાર થી પાછું રેગ્યુલર?
હા સોમવારથી પાસું કોલેજ હા
હા એવું બંક બંક મારો કે પછી રેગ્યુલર?
ક્યારેક ક્યારેક એવો લેક્સર આવી જાય તો મારવો પડે બાકી એમ તો રેગ્યુલર જ હોય.
એમ છે.?
હા ક્યારે ક્યારે કે પ્રોફેસર સર આવી જાય ને માથું પકવી દો તો મારી દે.
હા એ તો હાલે હવે આપણે પછી આપ આપડી રીતે જ કરવાનું હોય.
હા આમાં તો કોલેજમાં તેમ આપડે રીતના જ કરવું પડે બહું પ્રોફેસર બનાવું છું કરવાનું.
ઈજને
હા એ તો ગમે ભણાય વઈ જાય.
હમ આપડે આપડી રીતે કરવું પડે છેલ્લે આપણેે જ ભેગું કરવું પડે એ
હા ન કરવું પડે.
હમ
હાલો તો વાંધો તો આ બાજુ આવો તો ફોન કરો પાછા ગિરનાર વિરનાર જાયે.
હમ હમ અમારી સાઈડ આવીજુ કોક દિ દિવ બાજુ
હા દીવ બાજુ આવું ફોન કરું તમને પાસો.
હમ જાય તો ખ ફરવાર
હા ફરવા જાહુ દીવ મા લઇ જજો બધી ફરવા તો આવુ.
હા હાલ, ગાાઈ વાંધો નઈ.
એ હા,